કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ. મજામાં તમે કેમ છો.
મજા અમેપણ મજામાં.
હા તો,
તો ઘરે જેમ લીધું કે બાકી?
જમી લીધું તમે જઈમાં શું જઈમાં આજે?
એ રોટલી શાક દારભાત,
હા, બીજા બધા ઘરે કેમ છે મમ્મી પપ્પા તમારા?
મજા મજામાં બધા,
ભાઈ બેન?
મજામાં બધા તમારા?
મારા ઘરે બી બધા મજામાં જ છે.
તમે શું જઈમા?
મે કે મે આજે આજે મેં બી એ જ, કડી ખીચડી જ જઈમો આજે કઈ ઘરે એટલું બધું સ્પેશિયલ ના બન્યું હતું,
બરાબર,
હા એમ કે આજે, બોવ વરસાદ છે અહિયાં, ત્રણ દિવસ ની આગાહી આપેલી છે એટલો વરસાદ પડશે કે બંધ નથી થતો.
કોલેજમાં ને સ્કૂલમાં ને રજા આપશે કે કાલે શું લાગે તમને?
જોય આવે કાલે મેસેજ આવે તે પ્રમાણે,
હમ,
અમારા સાઈડ વરસાદ છે કે?
મારે સાઈડ પણ બહુ આવ્યા કરતો છે.
હા બધી જગ્યા પાણી ભરાઈ જતું છે એટલે તો કઈ કાલે કેહેવાય નઈ. તે બધી જગ્યા, કાલે ઉપરથી મેસેજ આવશે કલેક્ટર નો તો રજા પણ આપ દેશે.
અમારા પણ આ બાજુ, કેંડા માંને એવું ભાત ને રોપેલુ બધુ પડી જાય ઉગેલું.
હા બરાબર છે. બીજું બીજું કઈ બોલો કામ હોય તો?
આમ તો પૈસાની જરૂર છે પાંચેક હજાર ની આપશો કે તમે?
હા મેકા ના પાગડી તમે મારા, તમે જયારે હું હું માંગુ ત્યારે તમે મદદ કરો છો તો હું પણ તૈયાર જ છું. તમે બોલો ને કેટલા જોઈએ પાંચ એક હજાર નું તમે દસક હજાર લઈ લેજો,
નહી નઈ પાંચ હજાર ને હાલ મને જરૂર છે.
હા તો હું આપીશ ને ટેન્શન ટેન્શન નહી લેવા તમને જેટલા જરૂરત હોય તો કેજો કેમ કે, આપડે ઇન્સાન ઇન્સાન ને કામ ની આવશું. તો કોણ આવશે.
એ જણ મોબાઈલ ન લ્યા નશે એટલે.
હા, તો પાંચ હાજાર માં તો તું આવ, પાંચ હાજારમાં તો શું આવશે.
બીજા મેં ઉમેરુંને.
હા, કયો ફોન લેવાના છે. તેઓ?
એ, વિવો વાય બસ્સો.
હા, વિવો વાય બસો એટલે ટકા પાર્ટી બાટી તો પછી મને જોઈએ.
એટલે તો આપડે કોલેજમાં મને પછી રાખીએ ને.
હા, તમે ફોન લેવાના.
કોલેજને ચાલુ મળીશું કાલે.
મને કાલે તો પીઝા, ડોમિનોસમાં લઈ ચાલજો. એ તો ઓનલાઈન મગાવજોમેટો પછી પીઝા.
રાખીએે ને આપડે કાલે મળીએ.
હા, ફોન કયારે લેવાનો?
એ તો. જોઈએ અવે, બે ચાર દિવસમાં.
કઈ નહી તમને એટલે હમણાં જ જોઈએ. તો કેવો અં હમજ પેમેન્ટ કરી દે ને તો. કેશ જોઈએ. કે ઓનલાઈન જોઈએ?
કાલે મળીએ ને આપડે કોલેજ માં પછી તમે કેમ ને.
હા, કેશ તો નથી. પણ મેં તમને કાલે ઓનલાઈન કરી દઈ.
હા, હા પાછશો.
હા, હા ફોન લેવાના છે?
હમ.....
મારો વિચાર છે. મેબી એટલે. ફોન મારા ભાઈ માટે જોયું. તો મેં બી લઈ લેમ તમારા સાથે એમ.
વલસાડમાં.
હા, વ વલસાડમાં અહિયાં ગુજરાત મોબાઈલમાં ઓફર પણ ચાલતી છે.
શું ઓફર શું છે?
એટલે આપડે એમાં ઓફર એટલે આપને એક ફોન લઈને તેના હોય. એક સ્માર્ટ વોચ મળે છે. ને ઈયરબટ મળે કાનમાંનું, હા.
બીજું કઈ ઓફર હોય. ચાલની જોઈએ કાલે આપડે વિઝિટ કરીએ.
હા, આપડે કાલે સાથે જઈએ. કોલેજ પટે તેમ. હા, અને આપડે મોબાઈલ ખરીદી લીએ.
વરસાદ કે કાવતી હિસાબે બસી.
વરસાદ તો ચાલુ જ રહેશે. કઈ નઈ કાલે કોલેજ ચાલુ રહેવા જોઈએ બીજું. કેમ કે કોલેજ ચાલુ ના હોય તો મજાજ નહી. આવે કે ઘરે બેસીને બી કંટાળો આવે.
એવું જ જાણે પણ વરસાદ આવ્યા. તો અમારે તો દૂર ત્યાનું કમ બસમાંને એવું. આવતાને ભીનય ન જાય.
તમે પાર્ટ ટાઈમ જોબ કરતા હતા, તો શું થીયું છોડી દીધું?
છોડી દીધે.
કેમ?
પણ તારા હ કોલેજ ને ચાલ થઈ ગયા. એની મજા આવે. ઘરથી અવાજનુ જાવાનું ને.
એ બી સાચી વાત છે, કેમ કે ઈ એક વાર ભણી લેવ્વાનું હોય, હા.
કે આવાનું રેય ટકાસુને
હા, કેમ કે ભણવાનું ભણવાનું વારંવાર મોકો ન મળે એટલે હા, કેમ કે એ ભણવાનું ઓય તો સાથે જોબ બી કરે પણ બો થાક લાગી જાય.
હાં, તેવું જ જાણે, પૈસાની તો જરૂર પડે જ પણ અવે
એજ એકવાર ભણી લેય, પછી તો નોકરી કર્યા ક કરવાનું જ છે, ભણવા પછી તો
હમ્.
હં, એના કરતા એકવાર હરકી રીતના ભણી જ લેવાનું.
પણ હું કોલેજમાં અવે પ્રોગ્રામ બોગ્રામ કંઈ રાખે કે ની?
કોલેજમાં પ્રોગ્રામ આ નશામાંનું રાખશે તો રાખશે જ, બીજું તો શું છે! અમણે દશામાં આવવાનું છે હા, અરે પંદરમી ઓગસ્ટનું બી આયોજન કરવાના છે એ લોકો
હમ્મ.
તો બડુ ફંક્શન રાખશે બીજું હુ!
આવવા પડશે પંદરમી ઓગસ્ટ પર
હા, પંદરમી ઓગસ્ટમાં આપડે જઈશું, હમ્મ. તો તમે, તમે અમણે એટલે અમડે હમણાં કાંછો?
અમણા તો હું ઘરે છે
ઘરે છો, બરાબર.
એ વરસાદને એવા આવ્યા કરે
હા!
વરસાદને એવુ બો આવ્યા કરતું સે આ બાજુ તો.
તમાર સાઈડ તો પૂર તો નથી આવતુને વધારે આમ, પાણી પરે તો, પાણી ભરાઈ જતું હશે!
ની ની એવું તો નઈ, અમાર બાજુ તો પાણી નીકળી જાય કેંડાઈ કેંડાઈ
હાં, અમારું તો ઔરંગા નદી લાગે એટલે તહીંયા તો, બો વરસાદ પડે એટલે તો અલટ કરી દેય અમને તો કે પૂર આવાનું છે એમ કરીને. હા,
ઘરમાં ના તમારે ભરાયને?
હા, એટલે બો વરસાદ પડે તો ઘર તો રે પૂર આવે તો ઘરમાં ભરાઈ જાય.
મે તો પેલા ન્યુઝમાં દેખાડયા કરે મોગરાવાડીમાને શીપવાડમાંન બધે એવુ ભરાઈ જાય.
હા, એ એ તાં બો પાણી ભરાઈ જાય, એ નીચલો ભાગ છે બધો પુલનો તો.
હા, આપડા તિથલ રોડ પર બી જો ભરાઈ જાતુ સે.
તીથલ રોડ પર બી પાણી ભરાઈ પડ તાં તો નીકળી જાય.
એક-બે કે અમણે બો હાલ કઈ ન્યુઝ માં આવતું જેવુ હતું એટલે. તો પેલું, ભરાઈ ગેલુ ઉતું તે!
જરાક ભરાઈ જાઈ, એ તો પછી બે કલાક જેવું કો વરસાદ બંધ રેયોન, પાછુ નીકળી જાય પાણી.
હમ્મ.
હંઅ.
અમારે બેવે હોસ્ટેલ ચાલુ થાય એટલે આવી જાવા હોસ્ટેલમાં પશી. કોલેજમાંને એનસીસીનાને
હા, અ કાલે આવી જાજો.
હમ્મ.
હમ્મ, ને આપડે પછી ત્યાંથી કોલેજ પટે તેજઆપડે આપડે ફોન લઈને કે તે ફરવા પણ જઈશું જે ફોટો ક્લિક કરવા પડે ને નવો મોબાઈલ લઈ તો હા
તિથલ
હા તો કઈનય તિથલ બીચ પર ફરી આવશુ ને વિલ્સન હિલ જોયલું ને તમે ત્યાં પણ આપણે મેં લઈ જવા
હા હ ધરમપુર સાઈટ આવેલું
હા હા બસ તાજ ફોટો ક્લિક કરવા હારું જઈશું આપડે.
હ આપડે તય બાજુન ફ્રેન્ડ બી આવતા હશે ને કોલેજમાં?
હા
એ બાજુના ફ્રેન્ડ ભી આવતા શેને કોલેજમાં?
હા એ લોક એ લોકોને ભી લઈ જશુ કઈ નય આપડે મસ્ત ફરી આવશુ. અને ફોન બી નવો નવો લે આપડે લઈએ લિયે કાલે એટલે આપડે તા ફોટો પડાવા જઈએ.
એ રસ્તા પણ બોવ વળાંકવારા તે બાજું તો નય?
હા વળાંકવાળુ તો છે તો છે ચાલશે ફરવા માટે તો રી સ્ક લેવા જ પડે ને જરાક
જાશું શેમા?
ગાડી પર બીજે સેના પર જશું, માર પાહે ગાડી છે ને.
ગાડી ચાલને તો તેવું રાખીએ.
હા તમે ટેન્શન શું કરવા લઈ મેજ છે તો પછી તને બધી જ જગ્યા ફરાવું, હા.
તો આપડે ગણપતિ હારું પ્રોગ્રામ રાખશે ને હ
હા.
ગણપતિનો પ્રોગ્રામ
આજે ગણપતિનો પ્રોગ્રામ એટલે વાર છે આ વખતેમ કે બઉ મોટું આયોજન કરવાના છે. કોલેજવાળા તો હ. હા જરાક મોટું લાવશે ને આ વખતે એકદમ મોટું બધું કરશે.
વિસર્જન વખતે ડીજેના કયા લાવવાના છે કઈ ખબર?
હા ડીજે પણ લાવવાના છે ડીજે પણ આ વખતે સાગર કેવું ડીજે મંગાવશે એ લોકો
એકદા કે અત્યારે નીલું ભાઈ નીલું પલ્ટી આવેલી
હા.
પછી પેલે બી, બી કેમ પર પેલા લાવેલા આપડે રોકીસ્ટ્ટાર.
હા, રોકીસ્ટાર ખબર મને ખબર હું પણ તાજ હતો.
શું ચાલે બીજું જીવનમાં?
એ લોકો જ ગણપતિનું આ વખતે તો હોરર શો પણ કરવાના છે ગણપતિમાં. કોલેજવાળા હ. હ આપડાવાળા કોલેજના. હા એ એ એટલે બધા એ લોકો ગણપતિ બે બેસાડશે
હા.
હોરર શો પણ આયોજન કરવાના છે. એટલે આપડે તો આ વખતે દર વખતે ત્રણ દિવસ ના બેહાડતા આ વખતે આપડા સાત દિવસ ના બેસાડશે ગણપતિ.
પાંચ દિવસ
હા સાત દિવસ.
તમે તો અહિયાં વલસાડમાં જ એટલે તમે રાતના જતા હશે.
હા. અમારું તો બધું નજીક જ છે એટલે સારું.
હમ્મ.
હા એટલે તે સાત દિવસ નું દર વખતે ત્રણ દિવસ ત્રણ દિવસ રાખતા હતા આ વખતે જરા લાંબુ કરવાના. ને હોરર શો પણ કરવાના એટલે જરાક બધા જોવા આવશે. હા બધા પ્રેક્ટિસ હવે ચાલુ કરી દે હે એમ.
હમ્મ.
ચાલો તો આપડે કાલે મળીશું હ ને.
હા, ઓકે ઓકે મળ્યે કાલેે.
હ ચાલો.
હમ.